આવે છે અવાજ આવે છે.
હા અવાજ આવે છે મારો?
હા હવે આવે છે અવાજ.
બોલો બોલો.
હા અચ્છા અ તમારું નામ બતાવશો.
તીર્થ
એટલે આમ ના ના ના રેવા દો આમ ઓકે ફાઈન. અ ફાર્મિંગ માટેનું વાત હતી એટલે હું એકચુલીમાં ફાર્મિંગ એક એ એવી નથી એટલે તમને જણાવશો તો વધારે સારું રહેશે અમને. અમે હમણાં જમીને શ મનાવી રહ્યા છે હું ટીચર છું. અને જર્મિનેશન નો ડે મનાવી રહ્યા છે એટલે એમાં મને પણ વધારે હેલ્પફુલ થશે. તમે અ કહેશો તો.
ઓ કે ઓ કે
એટલે ખેતીમાં પછ છી કેવી રીતના આમ સોઈલની પરખ કેવી રીતના થાય પણ માટીની પરખ બીજ પ્રમાણે
એતો ખેતી માટે તમારે લેબોરેટરીમાં ટેસ્ટ કરવા માટે તમારે અ સેમ્પલ મોકલવા પડે કઈ રીતના જમીન છે કાળી છે ફળદ્રુપ છે કે પાણી વાળી છે પાણી વગરની છે એ તમારે ટેસ્ટ કરાવો પડે પડે પછી તમે એના મુજબ તમે ખા તર બિયારણને એ રીતના તમે અ ખરીદી શક કોને એમાં નાખી શકો એટલે સારો પાક લઈ શકો કઈ રીતના છે એ બધું
અચ્છા તો એના માટે હવે તમે મને આજે કહી રહ્યો છો કે લેબોરેટ ટરીમાં આપણે ટેસ્ટ માટે મોકલવી પડે આપની માટીને તો ઈ લેબોરેટ ટરી બધે ઠેકાણે અવેલેબલ હોય છે કે આમ ઉપલબ્ધ છે આમ માટીની આમ પરખ કરવા વાળી લે અ લેબ પર્ટિક્યુલરલી કાણ કે ઘણી અ ઠેકાણે મતલબ ઈ અ મોટે મોટે આમ નગર શહેરો છે ત્યાં જ અવેલેબલ હોય છે આમ જે ગ્રામીણ ગામ હોય એવા તો એ લોકોને પછી એના માટે કરીને વાટ જોવી પડે કાં તો પછી એટલો અ મ સફર કરીને પહોચવું પડે છે ત્યાં તો એવી રીત તના અવેલેબલ હોય છે આ
એમાં એવું છે કે ઓનલાઈન તમે સર્ચ કરો ને તો બધું મળી જશે ક્યાં ક્યાં લેબોરેટરી શું તમે કોઈ પણ સંસ્થાનો સંપર્ક કરી શકો છો ઓનલાઈન સર્ચ કરીને
અચ્છા તો બીજી હવે ઘણી વ સંસ્થાઓ પણ આમાં મતલબ અ આમ લેબ પોતાની આમ કરી રહી છે પ્રાઇવેટ પણ સંસ્થાઓ આવી રહી છે આમાં
હા હોય શકે હા પ્રાઈવેટ કોઈ પોતાનો લેબ્રોટરી ખોલી શકે ગવર્મેન્ટ પણ હોઈ શકે બંને હોઈ શકે ગવર્મેન્ટ પ્રાાઈવેટ
અચ્છા મે મે તો અમણાં સુધી મેં એડવર્ટાઈઝ ઘણી જોઈ છે જેમ માર્કેટિંગ કરતા હોય છે તો એ મોસ્ટ ઓફ એતો મેં ગવર્મેન્ટના ઓલામાં જ આ બધી જોઈ છે તે તમે તમારી માટીને ઓળખ પરખ કરાવો અને એ પ્રમાણે તમે અ બિયારણ વધારે લઈ શકો આમ વધારે ઉપજ લઈ શકો આમ એટલે અ એટલે હું પૂછી રઈ તી કે આવી રીતના કાણ કે મોસ્ટ ઓફલી તો જ્યાં ખેતરની જગ્યા હોય ત્યાં નાના નાના ગામ હોય એ લોકો ને તો પછી એ બધી આમ પોતાની માટીને પરખ કરાવી હોય તો એના માટે કરીને શહેરમાં આવવું પડે અને એમાં પણ પછી હવે અ આપણેે સરકારી ખાતામાં તો પછી બારે એવું લાગે છે મારે એવું લાગે છે કે સમય ઘણો જતો હશે એમને માટીની પરખ માટેનો તેવું બધું હોય છે કે પછી અ આવી રીતના અ અ તરત રીઝલ્ટ મળી જાય છે આમ પરિણામ જલ્દી મળી જાય
પરિણામ તો તમને જલ્દી મળી જ જાય એમાં લેબોરેટરી મેક્સિમમ ચોવીસ કલાક થી અડતાલીસ કલાકને વચ્ચે રિપોર્ટ તમારો આખો તૈયાર થઈ જાય ઓનલાઈન જનરેટ થઈ જાય તમારે ખાલી હા હા તમારે ખાલી પલ મોકલાવીને ત્યાં મોકલવાનું અને એ લોકો ઓનલાઈન રિપોર્ટ જનરેટ કરી દે છે
ઓ કે તો તો અમણાં તો પછી સરકારી ખાતું પણ અમણાં બઉ ફાસ્ટ થઈ ગયું છે
હા
અચ્છા તો એના માટે કરીને પછી આપણને ખાતરને બિયારણને એના માટે પણ કોઈ આમ જગ્યા હશ. તો એને પર્ટિક્યુલરલી
હા એગ્રો વાળા ને ત્યાં જઓ એટલે તમને મળી જાય. ખાતર બે હ ખાતર, બિયારણ, દવા બધું જ તમને ત્યાંથી મળી જાય.
ઓકે અને અ એ લોકો આપણને આમ ખબર કેવી રીતના પડે કે આપણને આ બી માટે મતલબ આ ઉપજ માટે હવે સમજો મને ચોખા વાવા છે. તે ઘઉં વાવા છે કે પછી બાજરો વાવો છે તો હવે હું તું ખે ખેડૂત છો નહી સમજો તો હવે મને આ ખેતી કરવી છે. તો મારે આમ ખબર કેવી રીતના પડે કે મારી જમીન ને હવે અમે ટેસ્ટ કરાવ્યો આ તમારો માટી નો અમેં પરખ કરાવી એનાથી મને મને ત્યાંથી રિઝલ્ટ મળી ગયું ચલો કે મા મારી જે માટી છે. એ બાજરાના વાવેતર માટે. તે ઘઉં ના વાવેતર માટે સારી ઉપજ આપી શકે છે. પણ પછી એનું જે આ ખાતર છે એ મને ખાતર કેટલું ઉપયોગ કરવું કયો ખાતર કેટલો ઉપયોગ કરવો એ બધી માહિતી પણ આ એગ્રો વાળા પાસેથી મળી જાય?
હા તમે એગ્રોવાથી પાસેથી પૂછી શકો એ તમને બતાવી દે પછી કોઈ પણ અનુભવી ખેડૂત ને પૂછો તો એ પણ તમને કે છે
અચ્છા આમ બતાવી દે આમ કે આપણને આમ પણ પછી હમણાં તો મે આ બધા કે સબો સાંભળ્યા છે કે ખાતર વધારે પ્રમાણમાં વાપરી નાખવાથી આમ માટીની જે ઉપજતા હોય છે ને એના ઉપર બહુ અસર પડે છે. એટલે પછી બને ત્યાં સુધી આજે ઓર્ગેનિક ખાતર હોય એ વાપરો તો સારું. પણ બીજા જે ખાતર હોય છે જે ઉપજ લેવા માટે જે ઈંગ્લશ ખાતર કેહેવાય છે આમ મોસ્ટ ઓફલી તો એ ઓછા વાપરવા. હ એની અર એની ઉપજ ઉપર બહુ અસર આવી જાય છે માટી ઉપર પણ બહુ અસર આવે છે. એની એટલે થોડુંક વિચાર કરીને પછી એના માટે કરીને પગલું લેવું પડે ને તો એ બધ દુ કઈમાં એ પણ બધે અચ્છા તો એ બધું પછી એગ્રોવાળા કે સાચે સાચું
એગ્રો વાળા તમને બધું જ સમજાવે છે એગ્રો વાળા ને ઘણા એગ્રો વાળા ને ખબર હોય છે કઈ રીતના શું યુઝ કરવાનો અને ઘણા ને ના પણ ખબર હોય એવું રીતના હોય તો ડિપેન્ડન્ટ હોય.
અચ્છા તો તમે પોતે આમ ખેતી કરો છો કે તો પછી તમે આમ એગ્રોમાં આમ અ કામમાં એ રીતના કાર્યરત છો.
એટલે હું એટલા માટે પૂછ કારણ કે મારે આમ ભવિષ્યમાં ખેતર નું મારે વિચાર તો છે અને હમણાં મેં અ મારા ઘરમાં જ નાનો એવો ગાર્ડન બનાવીને મૂક્યો છે. એમાં એના માટે કરીને મને આમ ખ્યાલમાં આવ્યું કે ભાઈ બધા ઝાડને સરખો જ ખાતર નથી જતો. કોઈ ખાતર અહ કોઈ ઝાડને સૂટ થાય છ છે ને કોઈક જ ઝાડ-ઝાડને નથી સૂટ થતું, તો એટલે મને ધ્યાન આવે કે ભઈ બધાને એક સરખો ખાતર ન જાય. એટલે પછી મે કીધું મારા નાના ગાર્ડન માટે તો હું સુધારો કરી શકું ને, અગર અહ જાણકારી મળ તી હોય તો.
હા એ કરી શકો.
હા. તો એટલે મેં પૂછ્યું કે ભાઈ આમ એગ્રોમાં આમ આ લોકો આમ હેલ્પફુલ થાય આપણને? આપણે ઓનલાઈન પણ આ એગ્રો માટે સર્વિસ આપણે આમ લઈ શકીએ?
હા ઓનલાઈન પણ અવેલેબલ હોય છે. તમે ઓફલાઈન જાઓ તો પણ તમને સર્વિસ આપે.
અચ્છા. તો શહેરમાં તો મને નથી લાગતું આ એગ્રોવાળાની આમ કોઈ આપણને સર્વિસ મળત તી હોય એવી રીતના.
હા, એટલે શહેરમાં ઓછું હોય એટલે અમુક શહેરોમાં હોય છે ને અમુક અહ છૂટા-છવાયા ગામડામાં હોય છે અંદર એ એગ્રો.
ઓકે અચ્છા હા. તો છૂટાછવાયા ગામડાઓમાં મતલબ આવી રીતના એટલે સિટી ટાઈપના જે ગામડાઓ થઈ ગયા હશે થોડા, એ-એ જગ્યાએ ને? હા.
હા થોડા ડેવલોપ થયેલા ગામડાઓમાં હોય એમ.
અચ્છા થોડા ડેવલપ થયેલા ગામડાઓમાં મળી જાય છે. ઓકે. તો-તો સારું પડે, તો-તો વાંધો ના આવે, તો વધારે સફર ના કરવું પડે.
હા.
ખેડૂતને. ખેતી માટે કરીને. હા તો આ બધી જે ચીજવસ્તુઓ છે એના માટ એ પછી એને પાણી અને ઈ પણ તો પછી લિમિટેશનમાં આપ વાનું રહેતું હશ
હા, હા, હા. પાણી લિમિટેશન-લિમિટેશનમાં જ હોય છે.
અચ્છા. હવે આમાં જુઓ ઘણું આજે વરસાદ પડી જાય આટલું બધું. તો પછી એ તો પાક ધોવાઈ જાય
હા પાક ધોવાય જાય. તમારું નુકસાન થઈ જાય પછી.
હમ્મ. પણ અને ન નુકસાન તો એ તો જે પાકો નો ધોવાઈ પણ માટી પણ એકદમ સાવ પાણી પકડી લે. તો-તો પછી તમે મને અહ આ માટ ટે હવે આટલી બધી મોટી જગ્યા માં જે માટી હોય એને તો સુકાતાઈ જ્યાં સુધી સુરજ દાદા ના આવે ત્યાં સુધી તો એમને સુકાવવાનું ન થાય ને?
હા. એની માટે તમારે ખાતર જે હોય જમીનને પેલું જક પેલું અહ કડક બનાવે એ-એ યુઝ કરવું પડે તમારે.
તો ઈ ઓર્ગેનિક ખાતર હોય છે? એવું ઓર્ગેનિક ખાતર આવે છે કે જે જમીનને વળી પાછું સુકવી નાખે એવી રીતના?
હા એટલે ઓર્ગેનિક તો ન, હે?
જૈવિક ખાતર ની વાત કરું છું હું.
જૈવિક ખાતરને તો આઈડિયા નથી બાકી પેલું રાસાયણિક ખાતર તો આવે જ છે. જે જમીનને સ કડક રાખે એવું.
અચ્છા. પણ એના યુઝ થી પછી જમીનને આમ ગુણવત્તા ઉપર પણ અસર આવે છે ને?
એ તો તમે ગમેઈ રાસાયણિક જ તમે ખાતર વાપરો, એટલે ઈ જમીન ની ગુણવત્તા તો ખરાબ થાવાની છે.
હા. એટલે એ જમીન ની ગુણવત્તા સચવાઈ રહે એવું કોઈ ખાતર થતું હોય તો પછી વધારે સારું રહેે કારણ કે મેં એવું સાંભળ્યું છે એક વાર પછી જમીન ની ગુણવત્તા ખરાબ થાય છે ને ત્યારે પછી એમાં તમે કન્ટિન્યુ તમે આમ ઉપજ ના લઈ શકો. પછી તમને એક બે વર્ષ નો ગેપ આપવો પડે.
ના, એવું કઈ જરૂરી નથી તમારે પાક છે ફેરબદલી કરી દેવાની પાક ની. બાજરો વાવતો હોય તો ઘઉં કે મકાઈ શરૂ કરી દેવાની વાવવાનું.
પણણ હમણાં તમે કહીધો ને કે ભાઈ આપણે માટી ને આંઆંઆં આજે પરખ હોય એના પ્રમાણે પાંક વાવીએ તો સારું પડે.
હા એટલે માટીની પરક પ્રમાણે તમે એક પાક લેતા હોય તો અ બીજા બે ત્રણ પાક અનુકૂળ હોય તો એ ચાલુ કરી દેવાના. થોડું ઘણું ખાતર કે આમ તેમ નાખીને
અને આ માટી ની પરખ આપડે હર વખતે કરાવવી પડે કે પછી એક જ વાર થઈ ગયું ને એક જ વાર માં આપણને જવાબ મળી જાય એજ પાઆઆ પાકો જવાબ.
તો તમે તમારા ઉપર ડિપેન્ડ છે એક વર્ષે, દોઢ વર્ષે બે વર્ષે તમે કરાવી શકો તોઅઅઅ કરાવો તો વધારે સારું પડે.
અચ્છા એટલે કારણ કે ઘણું જમીનને હંમેશા આપણેે આમ જી જીવંત કેહેવાય. એટલે એમાં હંમેશા ગુણવત્તામાં ઉપર નીચે થતું જ હોય ને?
હાઅઅઅ.
ઓ કે. એટલે ઈ વધારે સારું રહેે અગર આપડે એક એક વર્ષે હર વખતે આપણે સમજો એક વર્ષ થઇ ગયું. અનેએએ ચેક આપણેે અ આની પરખ કરવા માટે મૂકી આમાં અઅઅ લેબમાં તો વધારે સારું. પડે એટલે આપને અઅ પાક ની ભી ખ્યાલ આવે. આપણુ આ આપ આપને બીજ બિયારણ નું પણ નુકસાન ના થાય. અને બધું સચવાય રહેે જમીન પણ વધારે સચવાય રહેે વધારે ટાઈમ સુધી.
હા.
હા આમાં અઅઅ આપડે આમ, મને એક પૂછવું તું કે ટ્રેક્ટર વધારે સારું છે આમ વાવણી માટે,? કે પછી બીજા હમણાં સાધન નીકળ્યા છે એ?
ટ્રેક્ટર વધારે સારું પડે તમારો સમય નો બચત થાય.
અચ્છા સમય નો બચત થઈ જાય એટલે એક દિવસમાં આપણે કેટલા? અઅઅઅ સમજો ને હેક્ટર અઅઅ એકર જ જમીન ખેડી શકીએ.
એ તો ખેડૂત ઉપર હોય અને ટ્રેક્ટર ઉપર હોય.
એટલે અઅઅ ખેડૂત અને ટ્રેક્ટર એટલે. તમે ટાઈમિંગ એટલે એવરેજ ટાઈમિંગ તો હશે ને કાય કે ખેડૂત સમજો સવારના ચાર વાગે થી એણે ચાલુ કર્યું આમ ટ્રેક્ટર ચલાવાનું. તો કેટલી એકર ની આમ પાંચ થી છ એકર એક જ દિવસમાં થઈ જાય?
હા થઈ જાય થઈ જાય સરખું કરે તો થઈ જાય પાંચ થી છ એકર.
એટલે પૂરો દિવસ લાગે કે પછી જે ચાર થી આઠ કલાકમાં થઈ જાય?
અઅઅઅ એટલે સમજો ને આ અઅઅ છ સાત કલાક તો થઇ જ જાય.
ક કલાકમાં જ થઇ જાય.
હા.
ઓકે તો તો પછી બહુ સારું ને ટેક્ટર અને મારા ખ્યાલથી તો મને એવું લાગે છે કે માણસો અ છ સાત કલાકમાં કામ પતી જતું હશે તો જે નાના ખેડૂતો હશે એ તો ટેક ટરો નહી વસાવતા હોય ઈ તો ભાડો મેં તો હમણું આ રીતના સાંભળ્યું છે કે ભાડા ઉપર ટ્રેક્ટર આવતા હોય એ લોકો આમ ટ્રેક્ટર મંગાવી લે અને જયારે બિયારણ કરવું હોય ત્યારે ટ્રેક્ટર મગાવી લે એમના, પછી એક દિવસ માટે અમૂકે એક દિવસનું જે ભાડું થતું હોય એ એમને આપી દે. અને એક દિવસમાં બિયારણ કરીને પછી પ બીજા દિવસે પાછું એવી રીતના છે સિસ્ટમ.
હા હોય શકય.
અચ્છા એટલે તમ,